નમસ્કાર મયુરભાઈ, કેમ છો?
અરે અરે મિલનભાઈ તમે.
હા બસ તમારી યાદ આવી તો કોલ કર્યો તમને બઉ જાજા સમય પછી પણ મેચ કર્યો છે ને તમે
ભાઈાર સમજુ હું તોક્ષ સ્વસ્વ તો બહુ
હા એ તો હું સમજી શક છું. સોમણાથ મારે એલું હોય ને વાવણી કરવાની ની. બધા
હ અત્યારે મોબાઈલ આપડા હાથમાં આવી બહુ કેવાય.
હમ હમણાં બધું બહુ બિઝી થઈ ગયું મને ટાઈમ મળતો નથી બાકી
હા પેલા તો આપડે વાત કેવીડી કરતા દસ દસ આપડે આખા દસ કોલ તો હોય જ કામ વગર ના.
હા હમણાં બઉ બીઝ લે તમારે પણ.
બિનેસ બિઝનેસ માં મંદી તો સડાઉ. ચડાવ તો થઈ શકે મિલનભાઈ.
ચડાવ ઉતાર તો ઠીક પણ આ વખતે તો મંદિ સ્પેશિયલ આ વોર ના કારણે થઈ.
વોર હા આપડે તો હવે આપડી. કરી એ તો બહાર થતા જ હોય ને કે ઇન્ટરનેશનલમાં લાગતું હોય ને આપણેે.
હા પણ મારે તો રેસ્ટોરન્ટ છે તો એમાં તો કઈ. ન લાગવું જોઈએ પણ તો બી આ ગેસ ના સિલિન્ડર. મોંઘા થતા જ જાય છે.
હા ગેસ ના સિલિન્ડર. યાર અગિયાર સુો તો બેે.
એજ ને કડો મોટો જમ્પ આવ્યો અને પાછી. મળતા પણ નથી ઓગણીસો રૂપિયા બે હજાર.
હા ને પેલા તો આપડ અગિયારસો રૂપિયામાં ઘરે ડિલિવરી. ત્રિજતા ને જમા રાખતા કે વાંધો. પાછવ. હવે તો એડવાન્સ. પૈસા દેવા સત્તાં મહિનોમાં લેટ ડિલિવરી દે શે.
હા પછી હું તો ઓલા ડીઝલ વાળો ચુલ્લો આપે.
ડીજેલ વારું.
હા એટલે એવડું એક જુગાડ છે આપડા ઈન્ડિયામાં તો ખબર જ છે. સિલિન્ડર ન મળતા હોય બધા જુગાડ કરવા માંડે. હા તો એવી રીતે જુગાડ કરીને એક ચૂલ્લો હોય ગેસ ન જે ચૂલ્લો આવે ને. કમર્શિયલ. જે ટાઈપનો એ ટાઈપનો જોઈ બસ એમાં છે ને એક બોટલ ડીઝલની આમ કનેક્ટ કરી દઈ જે પાઈપ હોય જેમાંથી ગેસ જાય એની જગ્યાએ. જે બળેલું ડી. દીજલ હોય ને આપડા ગાડી માથી નીકદે હા બસ બોતલ મા ભરે ને બોટલ. કલીયાણી એની સાથે જોડી દઈ અને પછી. છે આમ બઉુ ધીમું રાખે નો દલ જે હોય એની જેમાંથી થઈને જાય ગેસ ના ચોલા સુધી ડીઝલ એને સાવ ધીમી રાખવાની એક એક ટીપુની એવી રીતે
અચ્છા તો કંન્ટિન્યુઅસ તાપ કરતો રહી
હા એ પછી એક ટીપુ ચાલુ રહી એમ અને એથી થાય સારું એવું થાય
તો એ જમમાં સ્મેલ ન આવે
ના ના કઈ ન આવે
એવું છે બાકી ડીઝલની સ્મેલ તો બે જમવા જમવાનું ભાવેને
હા એ તો છે ભ એવું કઈ થતું નથી અમે પણ અ હજી ટેસ્ટ માટે જ રાખવું હોય
અચ્છા
હમ થોડોક ટાઈમ ચલાવીએ જ્યાં સુધી સિલિન્ડર નથી મડતુ તયા સુધી
સિલન્ડર બેસ્ટ ટ્રેને મ આજ અમારામાં આપડ તો હ ગામડામાં રેતા હોય તો સમજ લાકડા હરગાવીને આપણે રસોઈ કરી શકીએ
હા ભાઈ એ પણ હવે ઘરે વડવી થઈ શકે એમ રેસ્ટોરન્ટમાં તો કઈ રીતે કરવું લાકડા સગાવીએ એટલે હમણાં ધુવાડો ધુવાળો બધે
તો એ પણ ના આવે
હ એજ ને જે ગ્રાહક આવ્યા હોય એને પછી શું કરવાનું ધુવાડો ખાવાનું
ના ના ના બરોબર છે એંદર હા મોદી એ વોર બંધ કર્યાવેને સસ્તું થાય તો થાય
હમ પછી મોદીજી ને કઈ કામ છે નહી બ તે બસ ફરવું છે મેલોડી વાળા મેમ બનાવા છે બોલો
હા મેલોડી વાળા ખુદ ઓફિશિયલ અકાઉન્ટમાં પોસ્ટ કરે
હા એજ ને ઓલી ઈટલી ની પીએમ મેલોની છે એને ઇયા ની મેલોડઈ દીધી
હા એ પોસ્ટ ખુદ પીએમ મોદી સાહેેબ કરી કરી હતી ને
હા એમા મોલી મેલોડી ને ગત
હ એને પેલા એ કિસ્સો નો તો આપડે બંગાળમાં જઈને ઝાલમુરી વાળો
હા એ રેડ પણ હતી અ સારું છે ઝાલમુરી ના કઈ
હા જાલમુરી વાળા સ્ટોક નની ક્યાં કરો તમે બાલાજી વાળા લોન્ચ કરીને ન્યૂ પ્રોડક્ટ ઝાલમરી કરીને હા તો બ આપડે ઇન્ડિયામાં વૈેશયા મંડયુ છે તે જ ના
એવું છે મને કઈ ખ્યાલ નતો બાકી આ મને મેલોડી નું ખ્યાલ હતો કે મેલોડી ના સ્ટોક હાઈ થઈ ગયા એમાં ઓફિશિયલ મેલોડીના સ્ટોક છે પણ નહી એમાં પારલેની કંપની છે મેલોડી અને એમાં પરલેનું રેન્ડમ સ્ટોક
હા હાઈ મોદી સાહેબ ચોકલેટ ખાવામાં આવી છે દેશના ભોલે કારતા
હા બ્લેન્કેટ તો માથી મેલોડી આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ કય મેલોડી ન મળે એવું ચાલે છે
હા કે એને એ પ્રોડક્ટ બલાજીવાલો કંપની છે ને મોટી અહીંયા લોન્ચ કરી દીધો હશે એ પણ અત્યારે હાઈ માર્કેટમાં છે ના એટલે નામ પ્રમાણ તો એવું લાગત ક તમે ે બાલાજી એ નામ હોયને ગોપાલ તો ગુજરાતની જ છે બાલાજી તો ઇન્ડિયન કંપની. જા કે સ્ટેટ. હો ઓલ ન્ડિયા. જાયશને.
હમ એવું છે એમાં મને કઈ રીતે ખબર પડી હું ટુર ઉપર હતો અને જે ગામ હું કોઈ છો ને ગામ નું નામ ભૂલી ગય હું અત્યારે જે ગામે હું કોઈ છો ને. ત્યાં ગોપાલ નું આમ દેખાનું મને બધું ત્યારે ખબર ખ્યાલ આવ્યો કે આ ગોપાલ નું.
અચ્છા એવું છે. હ હા તો આપડી બાલાજી કંપ. આપ ઇન્ડિયા ની છે આપ ગોપાલ છે ગુજરાત ની છે.
હા એ તો સમજી ગયા હું. પેલો ઓલું ટ્િટ જોયું ટ્રમ્પ. શું. ટ્રમ્પે ટ્વીટ કર્યું કે ઈન્ડિયા જે છે એ ઈન્ડિયા. શું કઈ કીધું તું એણે ઈન્ડિયાની ઈકોનોમીમાં કઈ કીધું તું કે ઇન્ડિયાની ઇકોનોમી બઉુ કોલેપ્સ થાય શકે એમ છે એમ.
ઇન્ડિયા ટ્રમ્પ ઉપર હાલે છે.
કધું તું.
હા એરે ટ્રમપાઈ.
અને મોદીજી કઈક. નથી હમણાં મિટિંગ કરી હતી થોડા ટાઈમ પહેલા. ટ્રમ્પ જોડે. એમાં બસ એને વાહ વાહ કરતા તા. ટ્રમ્પ ને એક્સલેન્સી કહેતા હતા. નહી જી સેવન ની બેઠક નહી આ તો પ્રાઇવેટ હતું જી સેવનમાં તો બધા બેસે નહીિ. સાત જે મેમ્બર છે તો પ્રાઇવેટ હતો ટ્રમ્પ અને મોદી. ન ફે. એમાંલેન્લેન્. એક્સલન્સીમાં મિનિંગ થઈ એમ રાજા એમ.
મોદી સાહેબ એમ કેતા હતા.
એક્સલેન્સ. રાજાને કેવા એમ ક્યોર એક્સેલસ એમ.
અચ્છા ટ્રમ્પ પણ કોટની જાતના બોસજે ને બધા ઇન્ટરવ્યુમાં નતો કે આઈ એમ ધ બોસ.
હા એ ખુદ ને જે કે મોદીજી ને તો નો કેવું જોઈએ. કે ને અ મોદી કે છે. છે. ઓલો ટ્રમ્પ ગમે એ કહી દઈ પણ મોદી કઈ કહી શકે નહી સામે બસ સાંભળી લઈ.
એ મોદી સાહેબ ની ભૂલ છે કે હવે દેશ આગળ વધી જશે આત્મનિર્ભર નિર્ભર થઈ જ ગયો છે. તો ટ્રમ્પ ની વાહ વાહ ના કરાય.
હા આજે ઓલું હમણાં નીકળું ને
હા હા અ એજુકેશન મિનિસ્ટર ઉપર આંદોલન જે ઉપર બરોબર છે.
હા ઇસ્તીફા દેવાનું કે છે ને કે તમે મૂકો ઈ જગ્યા હા રાજીનામું અને એ મંત્રી પેલો મૂકવા તૈયાર જ નથી બોલો કઈ કરતો નથી બસ સાંભળે છે. હમ્મ આવું હાલે છે ઈન્ડિયાનું પોલિટિક્સ
બરોબર છે સીજીપીની વાત બરોબર છે ને ત્રેવીસ ત્રેવીસ લાખ નીટના ફો ભરે જીના ફોર્મ ભરે આપડે ગવર્મેન્ટ એક્ઝામ ના ફોર્મ ભરે ને એ ફોર્મ લીક થઈ જાય તો એ માણસ કેવડું નુકસાન જાય.
હ અને પાછું આપડી ઈન્ડિયન ગવર્મેન્ટે શું કર્યું એનું
ના ના હા હા ટેલિગ્રામ બંધ કરવા એક્ઝામ સિક્યોર થઈ જાય.
એજ ને ટેલિગ્રામ ના સીઈઓ એ કીધું કે મારું બંધ કરી દીધું બધા વોટ્સએપમાં આવી જશે કરવા વાળા તો કરશે જ એને ટેલિગ્રામ વાળા સીઓ એ કહેવા કેવા ટ્વીટ કર્યા એને કીધું કે રોડ ઉપર એક્સિડન્ટ બહુ થાય છે તો રોડ બેન કરી નાખો એને કીધું કે શ્વાસ લેવાથી ઘણાને પ્રોબ્લેમ થઈ જાય એમ શ્વાસ ખોટી રીતના હોય જાય ખબર હોય ત્યારે શ્વાસ બંધ થઈ જાય અચાનક
હા હા અચાનક
હા અને જમતી વખતે ઘણી વાર કોડીઓ ગળે અટ અ ટેલિગ્રામે કીધું કે આવી બધી વસ્તુ થઈ તમે જમવાનું બંધ કરી નાખ બેન કરી નાખો અને શ્વાસ લેવાનું બેન કરી નાખો.
વાત બરોબર શે ને. કે થાળી માં એ આપણેે ભાતમાં એલું પડવે ને કાકરો હોય તો આપડે શાક ન ફેંકાય.
હા. ટેલિગ્રામ બેન થઇ ગયું પ્રોબ્લેમ મારે આવી ગયો બોલો કેટલું મારું એમાં મટીરયલ આવતું બધું એજ્યુકેશન રિલે
હા મારા ફ્રેન્ડ ને એમ જ છે માં સ્ટોક માર્કેટ નો હાલ
હા અને ટેલિગ્રામ બંધ કરી નાખો હવે અમારે બીજી જગ્યા ગોતવી પડે
હા હા હા મોસ્ટ ઓફ બધી વેબસાઇટ અમારે ભણતર બધી સ્ટેલી
બીજું ગોત
અચ્છા હવે તો ઈ કરેએ બાક કે ઇન્ડિયામાં સાલું કરે ટેલિગ્રાફ તો થાય.
એતો તો અન બેેન થઈ જશે થોડાક ટાઈમમાં મને લાગે છે કેમ કે ટેલિગ્રામ ના સીઈઓને જે છે બધા છે એવા માણસ કે લડે વા છે એમ
હા ઇન્ડિયામાં ટેલિકોમની જરૂર તો છે જ વિદ્યાર્થી માટે
હા એટલે જ ને એમ માં એ મટેરિયલ આવતુંમાં મજા આવતી એવું મટીરિયલ આવતું સારું બઉ વાત કરી મટીરિયલ વિશે હવે પછી કરું કોલ તમને. સારું ચાલો ભાઈ